હા બોલો
મજામાં
બસ મજામાં તમે કેમ છો, મજામાં
એકદમ મજામાં
હા બોલો તો
તો આજનો આપડો વિષય છે કે કુટુંબની પરંપરા
ઓહો આ તો ખુબ જ આમ રસપ્રદ આમ અને મહત્વનો વિષય છે ને
હા પેલા એ સમજાય કે પરંપરા એટલે શું?
હા જો પહેલા તો હું તમને સમજાવું કે પરંપરા એટલે કે છે ને એક પેઢી થી બીજી પેઢી સુધી ચાલતો રહેતો રીતિ રિવાજ અને સંસ્કાર, એને પરંપરા કેહેવાય.
એકદમ સાચને દરેક કુટુંબની પોતાની અલગ પરંપરા હોય છે.
બિલકુલ અને કેટલાક તો કુટુંબમાં છે ને સવારે બધા મોટાને પ્રણામ કરવાની પરંપરા તો હોય છે જ આમ
હા અને કેટલાક કુટુંબોમાં બધા સાથે બેસીને જમવાની પરંપરા હોય છે.
બિલકુલ અને કેહેવાય છે ને કે બાળકો પણ આ મોટા લોકો પાસેથી ઘણી સારી વાતો શીખે છે.
હમ્મ પરંપરાથી બાળકોને સારા સંસ્કાર મળે છે.
હા અને મારા પાછળથી અવાજ નહી આવતો ને, હલો
ના નહી આવતું, નહીં આવતું.
અને આપણે કહીએ હતા હા જો દરેક વ્યક્તિ પોતાની આમ ફરજ તો આમ સમજાવવા લાગે. જેમ કહેવાય ને કોઈ
હા બિલકુલ ને કુટુંબ ની પરંપરા થી જવાબદારી નું પણ બોધ મળે છે.
એ જ અને કેહેવાય છે, ને કે કેટલીક આમ સામાજિક કે સંસ્કૃતિ પણ આમ હોય છે, જેની સાથે આમ પરંપરામાં તો
હા અને કેટલીક પરંપરા ધાર્મિક હોય છે,
બિલકુલ અને તહેવારો પણ આમાં છે, ને પરંપરા નો આમ, ખાસ સ્થાન હોય છે.
હે.
અ તહેવાર ધોરણ બધા સાથે મળીને જ ઉજવવો જોઈએ.
લ બિલકુલ બિલકુલ અને આવા પ્રસંગોમાં છે, ને સંબંધો મજબૂત બને છે.
હ અને નાના બાળકો પણ આ બધું જોઈને શીખતા હોય છે
બિલકુલ અને પરંપરા થી આમ છે, ને કુટુંબ ની ઓળખ પણ બને છે.
હા અને દરેક કુટુંબની અલગ રીતે જીવન જીવવાની પદ્ધતિ હોય છે.
બિલકુલ અને કેટલાક કુટુંબોમાં છે, ને રોજ સાથે ચા પીવાની તો પરંપરા હોય છે. જ
હા અને કેટલાક કુટુંબોમાં રોજ સાથે ચા પીવાની પરંપરા હોય છે, એકદમ સાચી વાત છે. તમારી ને પરંપરા લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે
એજ અને તેથી તો કુટુંબમાં આમ કેવાય ને મેલ અને આમ સમજણ વધે છે.
હા મોટા લોકોનું માર્ગદર્શન પણ ખુબ જરૂરી હોય છે.
એ જ ને અને તેમની વાત સાંભળવી એ પણ આમ એક સારી પરંપરા છે.
હ અને પરંપરા થી આધાર નો ભાવ પણ ઉભો થાય છે.
એજ અને નાના મોટા બધા એકબીજા નો સન્માન કરે છે, મેન તો એ વાત છે.
હા અને કુટુંબમાં સહકાર પણ બહુ જરૂરી છે.
બિલકુલ સાચું કીધું બધા મળીને કામ કરે તો ઘરનું વાતાવરણ આમ સરસ બને.
હા એકદમ સાચી વાત ને, પરંપરાથી સમય નું પણ મહત્વ સમજાય છે,
એજ અને નિયમિત રીતે કામ કરવાની આદત પડે છે. હો
હા અને કુટુંબની પરંપરાથી સંબંધો મજબૂત બને છે.
બિલકુલ અને પ્રેમ દયા અને સ્નેહની ભાવના વધે છે.
હું પરંપરા સાથે સંસ્કૃતિ પણ જોડાયેલી છે.
એ જ અને સંસ્કૃતિ તો આપડી ઓળખનો એક મહત્વનો ભાગ છે.
હા અને દરેક પેઢી એ સારી પરંપરાને આગળ વધારવી જોઈએ.
એજ અને જો જે પરંપરા આમ ઉપયોગી ના હોય તેનો સ તો અરવી પણ આમ જરૂરી છે,
હા અને સમય સાથે બદલાવો આવે તો સ્વાભાવિક છે,
બિલકુલ સાચું કીધું અને જો કેહેવાય ને આમ પણ આમ સારા સંસ્કાર હંમેશા આમ જાળવા જ જોઈએ, આપણે
હા અને કુટુંબમાં વિશ્વાસ હોવાથી બધા ખુશ રહે છે.
હ એજ અને વિશ્વાસ તો દરેક આમ સંબંધનો મજબૂત આદર છે.
હા અને પરંપરાથી એકતાની ભાવના પણ વધે છે.
એજ અને કેહેવાય છે, ને કે એકતા હોય તો મુશ્કેલ પરિસ્થિતિ માં પણ હિંમત મળે છે,
બિલકુલ નાને કુટુંબમાં વિનમ્રતા પણ ખૂબ જ જરૂરી છે.
બિલકુલ અને વિનમ્રતા અને થીી છે ને બધા સાથે સારા સંબંધો પણ બને છે
હા અને કુટુંબની પરંપરા સમાજ માટે પણ ઉપયોગી છે.
બિલકુલ અને સારા કુટુંબોથી છે ને સારું આમ સમાજ બને છે જઓ
હા અને તેથી પરંપરાને સમજાવી અને સંભાળવી જોઈએ.
એજ અને કેહેવાય છે ને કે તેના સારા ગુણો ને છે ને રોજિંદા જીવનમાં પણ અપનાવા જોઈએ શું તમે અપનાવો છો?
હા હું અપનાવ છું બધું બઉ.
સરસ.
હા અને આપણો વિષય તો ઘણો વિશાળ છે ને
હા એ જ ને અને તેના ઘણા બીજા પહેલું પણ આમ ચર્ચા થઈ શકે અને આજે આપણે વધારે કરીએ તો ખુબ જ આનંદ આવશે શું કેવું તમારું?
હા હવે આપડે કુટુંબની પરંપરાના બીજા પહેલું વિશે વાત કરીએ ચાલો.
હા અને સમજાયું કે સારી પરંપરાથી છે ને કુટુંબ અને સમાજ બંને મજબૂત બને છે.
બિલકુલ ને સવારે વહેલા ઉઠવાની આદત ઘણા કુટુંબો માં જોવા મળે છે.
બિલકુલ અને આવી આદત થી છે ને દિવસની સારી શરૂઆત પણ થાય છે.
હા અને ઘરને ચોખ્ખવું અને વ્યવસ્થિત રાખવું એ પણ એક પરંપરા સારી ગણાય.
બિલકુલ અને ચોખ્ખાઈથી તો છે ને આરોગ્ય પણ આમ સારું રહેે છે.
બિલકુલ ને કુટુંબ બધા સાથે વિનમ્રતા રીતે જ વાત કરવી જોઈએ.
બિલકુલ અને મીઠા શબ્દોથી છે ને સંબંધો મજબૂત બને છે.
ને પરંપરાથી શિસ્ત નું પણ મહત્વ સમજાય છે.
હા જો શિષ હોય તો દરેક કામ સમય પર થાય છે.
હમ કુટુંબમાં એકબીજાને મદદ કરવી પણ સારી પરંપરા છે.
હા બિલકુલ આમ કેવાય ને કે મદદથી તો પ્રેમ અને સહકાર વધે છે.
હમ બાળકોને મોટા લોકોની વાત ધ્યાથી સાંભળવી જોઈએ.
બિલકુલ અને તેમાંથી તો ઘણી ઉપયોગી માહિતી પણ મળે છે.
હા અને કુટુંબમાં સત્ય બોલવાની પરંપરા પણ ખુબ જ મહત્વની છે.
એ જેને સત્યથી છે ને વિશ્વાસ મજબૂત બને છે આપણા બધાનો.
બિલકુલ ને ખોટું બોલવાથી સંબંધો નબળા પડે છે.
બિલકુલ સાચી વાત એટલે તો હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
હા અને કુટુંબમાં સહાનુભૂતિ પણ જરૂરી છે.
એ જ અને બીજાની પરિસ્થિતિ સમજી સમજે ને એજ મોટો પુણ છે.
હા અને પરંપરાથી દયા અને કરુણાની ભાવના પણ વિકસે છે.
બિલકુલ અને કેવાય છે ને કે આમ તેમાંથી એકતા પણ વધે છે.
હમ દરેક સભ્ય નું મહત્વ સમાન હોય છે.
બિલકુલ અને નાના હોય કે મોટા બધાનો આદર તો કરવો જ જોઈએ.
બિલકુલ બિલકુલ નહી કુટુંબ માં માફ કરવાની ભાવના પણ હોવી જોઈએ.
એજ માફ કરવાથી છે ને મનની કડવાશ ઓછી થાય છે જો પહેલાં તો.
હા અને કુટુંબમાં સારી બોલચલ પણ એક પરંપરા બની શકે છે.
એજ અને સારા સંબંધોનું છે ને ઘરનું વાતાવરણ કહેવાય ને એકદમ સુંદર બને છે.
બિલકુલ બિલકુલ બધા સાથે બેસીને ચર્ચા કરવી પણ એક સારી આદત છે.
એજ અને તેમાંથી તો સમસ્યા નું આમ સારું સમાધાન મળે છે ને.
હમ ને કુટુંબમાં સમય નું યોગ્ય આયોજન પણ જરૂરી છે.
એજ અને સમય નો આમ સદઉપયોગ દરેકને ફાયદો આપે છે.
હા અને પરંપરા થી મહેનત નું મહત્વ પણ સમજાય છે.
એ છેને મહેનત વગર તો સફળતા મળવી બહ જ મુશ્કેલ છે હ.
હા અને કુચુંમાં સરળતા પણ હોવી જોઈએ.
એજ અને સરલ જીવન થી સંતોષ મળે છે જો.
હા અને પરંપરાથી ખર્ચમાં સાવધાની રાખવાનું પણ શીખવાય છે.
હા એ વાત તો છે કે બચત કરવાથી છે પણ આમ સારી આદત છે તો.
હમ અને કુટુંબમાં પ્રકૃતિ. પ્રત્ય્યોના આધાર પણ હોવો જોઈએ.
એ જ ને આમ કહેવાય ને કે પાણી વૃક્ષ અને પર્યાવરણનું છે ને ર. રિકક્ષણ કરવું બધાની ફરજ છે.
હા અને આવી પરંપરાથી આવનારી પેઢીને લાભ મળે છે.
એજ અને આ તેઓ પણ આમ સારા ગુણ. અપનાવી શકે છે.
બિલકુલ ને કુટુંબની પરંપરા જીવનને યોગ્ય દિશા આપે છે.
એજને આ બધી પરંપરાથી છે ને વ્યક્તિ. અને સમાજ બંનેનો વિકાસ થાય છે હ.
એકદમ સાચી વાત. તો આજે આ વાત કરીને ખુબ જ આનંદ આવ્યો તમને કેવું લાગ્યું.
મને પણ આમ ખુબ જ આનંદ આવ્યો હતો મારી સાથે આ વિષય પર વાત કરીને. ખુબ જ જાણવા મળ્યું અને મજા આવે છે તમારી વિ તમારી જોડે આ વિષય પર વાત કરી.
સારું તો ચાલો મળીએે.
હા સારું ભલે.